હલો.
હલો તમારો અવાજ નથી આવતો મને.
હેલો આવ્યો.
આયો આયો આયો.
બોલો કેવું ચાલે.
બસ મસ્ત તમારે કેવું ચાલે.
બસ ચાલે છે બોલો બોલો.
ગરમી કેટલી પડે છે આપડે
હા એજ ને જોઓ ને આખો દિવસ કામ કરીને આઈ એ પછી એવું થાય કે એસીમાં જ બેસી રેયે.
એજ ને એમેય ગ્લોબલ ગ્લોબલ વોર્મિંગ કેટલું વધી ગયું છે.
હા એજ ને અને દરિયાના પા દરિયાના પાણી બી કેટલા પાછળ જાય છે ત્યાં બી પાણી સુુંકાવા લાગ્યું છે.
હ એજ ને અત્યાર તો આ બધું કેટલું બધું પ્રદુષણ વધી ગયું છે.
હા એજ ને પ્લા જ્યાં જોઓ ત્યાં પ્લાસ્ટિક જોવા મળે છે એટલે પછી
હા એના લીધે તો બોવ જ પ્લાસ્ટિકના લીધે બહુ નુકસાન થાય છે કેમ કે એમ બી એ પેલું ડિસ્પોઝ તો થઈ શકતું નહી.
હા એજ ને જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક. પ્લાસ્ટિક આપણે ક્યાંક ફરવા ગયા હોય તો દરિયા કિનારા આગળ પણ કેટલું પ્લાસ્ટિક હોય છે.
એજ ને. આપણે પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થલીનો ઉપયોગ તો વધારવો જ જોઈએ.
હ અને હું પણ મારા ઘરમાં પ્લાસ્ટિકના વાસણ કરતા કાચ ના વાસણ અને સ્ટીલનાં વાસણનો ઉપયોગ કરું છું.
હા એ તો બોવ જ સારું કેહેવાય કે જેનાથી વાસણમાં પણ એટલે કે જમવામાં પણ એ બધું કેમિકલ ના જાય ને તો એની માટે સારું કહેવાય.
હમ કેટલું પણ પ્રદુષણ વધી ગયું છે.
એજ ને અને એના કારણે પાણીનો બગાડ પણ બોવ જ થાય છે.
હા અત્યારે સરકાર પણ ડેટા સેન્ટર નાખે છે એના કારણે કેટલું પાણી થાય છે.
એજ ને અને વ્યાય તો થાય જ છે સાથે સાથે પાણી કેટલું દુષિત અને ગંદુ થઈ જાય છે રોગ ચારો કેટલો બધો ફેલાય છે એનાથી.
હા એજ ને સરકારે પણ સમજવું જોઈએ કે પાણી બચાવવા માટે તેમને પણ બધું નવી પદ્ધતિઓની ખોજ કરવી જોઈએ.
હા એજ એ તો સાચી જ વાત છે તમારી અને સાથે સાથે અ પાણીને પાણીની તો છે જ પણ લાાઈટ નું પણ ચોવીસ કલાક લોકો ચાલુ રાખે છે વગર કામનું વધારે જેનાથી લાાઈટ બિલે વધારે આવે લાઈટ નું બે ઉપયોગ કરે છે જે વસ્તુ સારી ના કહેવાય
હા એ પણ તમારી વાત તો સાચી છે એટલા માટે હું તો ઘરમાં જ છોડ વાવીને રાખું છું નાના મોટા અને ધબા પર પણ કુંડામાં છોડને એવું બધું વાવું છું.
હા એ તો છે જ કેમકે આજના લોકો એ જે અ ટેરેસ ફાર્મિંગ ચાલુ કર્યું છે એ બહુ સારી વસ્તુ કેહેવાય એમ લોકો ઘરે જ શાકભાજી ને બધું ઉગાડતા થયા છે.
હા એજ ને અને શાકભાજી આપણો ખર્ચો પણ એટલો ઓછો થાય કે શાકભાજી ઘરે જ આપણને મળી જાય તો બહાર લેવા ના જવું પડે અને બે કામ થાય છે આનાથી
હા એ તો સાચી જ વાત છે અને ઉપરથી શુદ્ધ મળે આપણને કેમિકલ વગરનું મળે જે શા શાકભાજી એ તો સેહત માટે પણ કેટલું સારું કેહેવાય
હા એજ ને
અને આજના તો ખેડૂતો પણ શીખ્યા છે કે કેમિકલનોો ઓછો ઉપયોગ કરે છે કુદરતી ખાતરનો ઉપયોગ વધારે છે. એટલે એમ તો સારું જ કેવાય એક બાજુ
હા હા એ બી એમને એ બી બરાબર કામ કરે છે. આપણે એ તો સમજવું જોઈએ કે આપણે પ્લાસ્ટિકને એ બધાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ પછી ઘરમાં ડીવીડી લાાઈટને બધું યુઝ કરવો જોઈએ
હ સાચી વાત છે અને સાથે સાથે જે વૃક્ષો સરકાર કાપે છે નવા નવા મકાનો ને બધું ઉભું કરવા માટે પછી મો મોટા મોટા જે આ બધા મોલ ને એ બધું ઉભું કરે એની માટે કેટલા બધા વૃક્ષો કપાય છે તો એને પણ ઓછું કરવું જો
હા અને ઓછું ના કરે તો આપણા અ આપણામાં આપણી ફરજમાં આવે છે કે આપણે તેમના ખિલાફ બોલીએ આંદોલન કરીએ
હા ના ના એ વાત તો સાચી છે અને આપડે પણ આપડા ઘર આગળ જોવું જગ્યા જગ્યા હોય તો વૃક્ષો વાવવા જોઈએ કે જેથી સૃધ હવા મળી શકે આપણને પણ
હા તમારી વાત સાચી છે પણ હવે કોઈ સમજતું જ નથી આ વાત
ના ના એ તો તમારી વાત સાચી જ છે પણ હવે આપણને આપણા જે દાદા બા એ બધા દ્વારા જે બધું આપવામાં આવી છે પ્રકૃતિ વારસો એ બધું તો એ બધું આપણે પણ આગળ પહોંચાડવું જોઈએ એમ
હા તમારી વાત સાચી છે પણ અત્યારની જનરેશન એવી છે ને કે આ સમજવા તૈયાર નથી
હા એ તો છે જ જોકે પણ હવે આપડે પણ એમને થોડુંક સમજાવવું જોઈએ કેમ કે જે આજકાલના છોકરાઓ છે જેમને નાનપણથી નહી સમજાવવામાં આવે તો એ મોટા થાય ને એજ એવા જ કામ કરશે એમ
હા તમારી વાત સાચી છે આપ અ આપ આપડે જ જ્યાં ત્યાં નાખીશું તો પછી આપડા જે નાના છોકરા સે આપણને જોઈને એવું જ શીખશે કે જ્યા ત્યાં કચરો નાખે છે પણ આપણી ફરજ માં આવે છે કે આપણે એમને શીખવાડીએ કે એને કચરો કચરા પેટીમાં જ નાખીએ એમ
હા સાચી વાત છે તમારી એ વાત તો અને સાથે સાથે બીજું તો કેવું કે એ બધા કચરાને કારણે જે જમીન બગડે છે એની ફળદ્રુપતા ઘટી જાય છ છે અને હવામાં પણ કેટલું પ્રદુષણ ફેલાય છે તે બધું આગળ જઈને એમની માટ ટે જ હાનિકારક થવાનું છે એમ.
હા તમારી વાત સાચી છે આપડે જ એમને શીખવાડવું જોઈએ. કે અ ભીનો કચરો અલગ અને સૂકો કચરો અલગ નાખવો જુઈએ. એટલે જો પ્લાસ્ટિક અને એવું બધું હોય તો એનું રિસાયકલ કરી શકાય અને તેને ફરી યુઝ કરી શકાય
ના ના એ વાત તો સાચી જ છે એ વાતો તમારી એકદમ સાચી છે કેમ કે જે વસ્તુ રિસાયકલ થઈ શકતી હોય તો એનો બગાડ ઓછો થશે એટલો
હ પણ અત્યારની જનરેશન આ સમજતી જ નથ થી અને માતા પિતા પણ એવા છે કે તે સમજાવવા માંગતા જ નથી આ બધું
હા એજ છે પણ ઘણા લોકો જે લોકો સમજાવી શકે છે એમની રીતે પૂરેપૂરું કરે છે પણ હવે જે લોકો નથી સમજતા એમને કોઈ મતલબ જ નથી સમજાયને
હા તમારી વાત સાચી છે. પછી આપણે એવું કરવું જોઈએ કે અ આપડે નાના બાળકોને એમના અ સ્ટડીમાં આપડે એવા ટોપિક્સ ઉમેરવા જોઈએ કે જેથી બધું મોરલ વેલિડ્સ સીખે
હા એ વાત તો સાચી છે જેમને ભણવામાં આવશે તેમના ધ્યાનમાં રહેશે એ વસ્તુ એ લોકો વારે વારે એ વસ્તુ જોસે તેમને વધારે સમજ પડશે અને ક્લાસમાં એમને સમજાવવામાં આવશે તો તે વધારે માનશે કેમકે ઘણીવાર છોકરાઓ ટીચરોનું બહુ વધારે માને છે.
હા એટલે જ ને એટલે મારો તો વિ ખ્યા છે કે અ આપડે આવું કંઈક કરવું જોઈએ કે આપડે સ્ટડીમાં બાળકોને આ બધું શીખવાડવું જોઈએ અને ટીચર્સ ની પણ ફરજ છે. કે એ ભણવામાં ભલે ના આવે પણ તે પોતાની રીતથી તો આ બધું શીખ ખવાડી જ શકે છે.
ના ના તમારી વાત તો એકદમ સાચી છે અને હું તો કઉ સાથે સાથે જેમાં પાણીનો બગાડ થાય છે તો જયારે વરસાદમાં જે પાણી આવતું હોય ચોમાસામાં એનો જેટલો થઈ શકેલો સંગ્રહ કરવાનો બધા પ્રયત્ન કરવો જોઈએ કે જેથી બીજું જે પાણી છે એ ઓછું વપરાય અને ઉપરથી વરસાદનું તો શુદ્ધ પાણી કેવાય એમ.
હા હા તમારી વાત સાચી છે એકદમ પણ શું કરીએ
લોકો એમાં તૈયાર જ નથી ના એ વાતતો સાચી જ છે.
હા એ જ ને મારો તો એવું વિચા હું તો એવું જ કરું છું કે રસોડામાં ભીનો કચરો અલગ રાખું છું ને સુક કો કચરો અલગ રાખું છું.
હા હ એમ ભી આપડે જો રસોડામાં તો ચોવીસ કલાક કામ હોય. ખાવાનું બધું હોય એટલે એટલું તો આપડે સંભાળ રાખવી જ પડે.
હા એને. અને આ ઘરેથી જ આ બધું શીખવાડવાનું હોય પરંતુ, તેમના માતા પિતા તમને કંઈ શીખવાડતા નથી આ બધું.
હા એજ ને અને ઉપરથી જે લોકો આ બિનજરૂરી જે લાઈક ફરવા માટે ગમે તે વાહન લાઈન ને નીકળી જાય એની જગ્યાએ જો એ લોકો કોઈક દિવસ સાયકલ નો ચાલીને જવાનો ટ્રાય કરે તો પેટ્રોલ નો પણ કેટલો બચાવ થઈ જાય.
હા એ જ ને અને કંઈક દૂર જવું હોય તો તે પોતાના વાહન કરતા સરકારના જે પણ, વાહન વાહન છે જેમ કે રેલવે, બસ ને બધાનો ઉપયોગ કરે તો વધારે સારું રહે.
હા એ તો છે જ પ્રદુષણ કેટલું અટકી જાય જે હવામાં જ ધુમાડો જાય છે વાહનો ન એનાથી કેટલું પ્રદુષણ થાય. છે લોકોને કેટલી બધી બીમારીઓ થઈ જાય છે શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય છે બધાને. એ બધા ન પણ હલ આઈ જાય જલ્દી થી.
હા એજ ને અને, અ ટ્રાફિક જેવી સમસ્યા પણ ના થાય જો તે આપણેે બધા,
હ સરકારના વા વાહનોનો ઉપયોગ કરીએ તો
હા ના ના એ તો છે જ તો તો પછી રીત સર બધા એમની રીતે નિયમો પાડીને અને પછી જાય એટલે સારું રે એટલું.
હા એજ ને આપણા ભારત દેશમાં જ એવું છે કે જે નીતિ નિયમોનું એટલું બધું માન નથી.
તો છે તમારી વાત તો છે જ અને ઉપરથી, કેવું કે લોકો બે જણ જોડે જતા ને તો પણ બે અલગ અલગ વ્હીકલ લઈને જાય. જે યોગ્ય ના કહેવાય.
હા. જો તમે એક જ જગ્યાએથી એક જ જગ્યા પર જવાના હોવ તો તમે એક જ વ્હીકલમાં જઈ શકો છો.
ના એ વાત તો તમારી એકદમ સાચી કેહેવાય કેમ કે કે લોકો એમ બી સમજતા નથી ને એટલે એના લીધે બહુ પ્રદુષણ વધી જ ગયું છે એમ બી આજકાલ.
હા એને
એ તો છે હવે આપણેે શું કરી શકવાના હતા.
હા. એમને.
ચલો વાંધો નહી હું તમને કાલે ફોન કરું મારેજ કામ છે ને તો
હા હા વાંધો નહી.
ઓકે ઓકે આવજો.
આવજો.